હલો
નમસ્કાર કેમ જો આજે શું કરી રહ્યા હતા
નમસ્કાર ખાસ કઈ નથી રોજની જેમ સવારે વહેલા ઉઠી ને દિવસ થી સરું વાત કરી
સવારે વહેલા ઉઠવાની આદત ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે તમે કેવી રીતે જાળવી રાખો છો
ઓ સાચી વાત કે મને લાગે છે કે સવારનો સમય સૌથી શાંત હોયચી એ સમયે મન પણ તાજું હોય અને કામ પણ સારી રીતે થઈ જાય
બિલકુલ સાચી વાત છે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરો છો
પેલા થોડું પાણી પીવું પછી થોડી ચાલવા જાઉં અને પછી દિવસ નું આયોજન કરું છું
બરાબર આયોજન કરવાથી દિવસ સરળ બને છે
હા બિલકુલ જો આયોજન ન હોય તો ઘણી વાર સમય ક્યાં જતો રહે એ ખબર જ નથી પડતી
આજકાલના જીવનમાં સમયનું સંચાલન ખૂબ જરૂરી બની ગયું છે
બિલકુલ સાચી વાત ક મોબાઈલ સામાજિક માધ્યમો અને બીજા ઘણા વિક્ષેપો વચ્ચે ધ્યાન કેન્દ્રિત રાખવું મુશ્કેલ બની ગયું છે
તમે મોબાઈલ નો ઉપયોગ કેટલો કરો છો
હ જરૂરિયાત પૂરતો પણ હું પ્રયત્ન કરું છું કે ખાલી સમયમાં મોબાઈલ કરતા પુસ્તક અને પ વિસ વાંચું
વાહ આજે પણ લોકો પુસ્તક વાંચે છે એ સાંભળીને આનંદ થાય છે
પુસ્તકો માંથી તો ઘણું નવું શીખવા મળે છે તે માણસને વિચારવા માટે પણ પ્રેરણા છે
હ તમે કયા પ્રકારના પુસ્તકો વાંચવાનું પસંદ કરો છો
પ્રેરણા આપતા પુસ્તકો પ્રવાસની વાતો અને જીવન સંબંધિત અનુભવ
દૈનિક જીવનમાં તમને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું લાગે છે
સંતુલન કામ આરામ પરિવાર અને પોતાના માટેનો સમય બધુ સંતુલિત હોવું જોઈએ
ઘણી વાર લોકો કામમાં એટલા વ થઈ જાય છે કે પોતાને સમય આપતા નથી
હ અને તેના કારણે તણાવ પણ વધે છે. એટલે રોજ થોડો સમય પોતાની પસંદગીની પ્રવૃત્તિ માટે રાખવો જોઈએ.
તમે ખાલી સમયમાં શું કરો છો?
સંગીત સાંભળવું બેામ કરવું અથવા કોઈ નવી આવડત શીખવાનો પ્રયત્ન. હ છું
બાગકામ ખુબ સરસ શોટ છે તેમાં શું ખાસ લાગે છે?
જયારે એક નાનો છોડ મોટો થઈને ફૂલ આપી ત્યારે અલગ જ આનંદ મળે. મળ છે.
ખરેખર ઉદરસ સાથે જોડાવાથી મનને શાંતિ મળે છે.
આજની ઝડપી જિંદગીમાં આવી નાની વસ્તુઓ પણ ગુડ માર્નિંગ.
દૈનિક જીવનમાં લોકોને સૌથી મોટો પડકાર શું હોય શકે? હ
મને લાગે છે કે સમયની કમી અને મનની શાંતિનોો અભાવ.
અને તેનું સમાધાન?
થોડી શિસ્કાર સારી યાદ હતું.
ખૂબ સરસ વાત કઈ આદત બદલવી મુશ્કેલ હોય છે પણ અશક્ય નથી.
હા હા રોજના નાના પ્રયત્નોથી મોટો ફેરફાર લાવી શકે છે.
એકદમ સાચું દૈનિક જીવનની સુંદરતા પણ આ નાના પ્રયત્નોમાં જ હોય છે.
પાછી આપડી વાતને આગળ વધારી તમે કહ્યું કે રોજના ના પ્રયત્ન થી? મોટું ફે કોઈ ઉદાહરણ આપો.
હા જેમ કે રોજ માત્ર વીસ મિનિટ વા વચન કરવું. એક દિવસમાં તો ખાસ ફેરફાર ન દેખાય પણ એક વર્ષ પછી ઘણું જ્ઞાન વધી જાય.
સાચી વાત નાના પગલા ઘણી વાર મોટા પરિણામ આપે છે.
બિલકુલ રોજ થોડું ચાલવું પણ સ્વસ્થ તે માટે ખૂબ ફાયદાકારક છે.
આજકાલ લોકો કસરત કરતા કરતા મોબાઈલ માં વધુ વ્યસ્ત દેખાય છે.
હા બિલકુલ સાચું કું તમે કેટલાક લોકો ચાલતા સમયે પણ મોબાઈલ જોઈ રહ્યા હોય છે. તેથી કુદરત નો આનંદ પણ નથી લઈ શકતા.
તમે ચાલતા હો ત્યારે શું ધ્યાન આપો છો?
હું ચાલતો તો પક્ષીઓનો અવાજ સૂર્યોદય નો રંગ હવાની ઠંડી ંડક અને લોકોની રોજની દોડધામ
આ બધું સાંભળતા લાગે છે કે સવારનો સમય ખરેખર ખાસ હોય છે.
હા બિલકુલ સાચું છે સવાર માણસને નવી ઉઊર્જા આપે છે.
દૈનિક જીવનમાં ખોરાક નું કેટલું મહત્વ છે.
ઘણું જ મહત્વ છે સારા ખોરાક થી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે.
તમે ઘરનું જમવાનું પસંદ કરો છો કે બારનું?
મોટા ભાગે ઘરનું ઘરનું જમવાનું સ્વચ્છ અને સંતુલન હોય છે.
પણ ક્યારેક બહારનું જમવાનું પણ હજા
હા ક્યારેક મિત્રો સાથે અથવા પરિવાર સાથે બહાર જમવાની મજા કઈક અલગ જ જ હોય છે
દૈનિક જીવનમાં મિત્રોનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ હોય છે
મિત્રો જીવનને રંગીન બનાવે છે તેમની સાથે વાત કરીએ તો તણાવ પણ ઓછો થાય છે
બરાબર સાચા મિત્રની ઓળખ કેવી રીતે થાય
જે ખુશી માં પણ સાથે હોય અને મુશ્કેલીમાં પણ સાથે ઊબા રહે એ સાચા મિત્ર
ખુબ સુંદર વિચાર છે મને રોજની જેમ
કેમ
હલો
જેમ છોડને રોજ પાણી જોઈએ તેમ સંબંધોને પણ સમય અને સમજણ જોઈએ
બસ સરસ છે ઠમણી
આભાર જીવનની ઘણી વસ્તુઓ કુદરત પાસે જ શીખવા મળે છે
આજકાલ ટેકનોલોજી વગરનું જીવન કલ્પના કરવું મુશ્કેલ છે
હા ટેકનોલોજી એ જીવન સરળ બનાવ્યું છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવાની પણ જરૂર છે
શું તમે ઓનલાઈન કામ કરતા છો
ઘણી વાર ઘણી વસ્તુઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે બિલ ભરવાથી લઈને શિક્ષણ સુધી બધું મોબાઈલ માં મળી જાય છે
પણ તેના કેટલાક નુકસાન પણ હોય ને
હા લોકોને સા સામે મળવાનું ઓછું કરી રહ્યા છે ડિજિટલ વાતચીત વધી છે પણ વ્યક્તિગત સંપર્ક ઘટ્યો છે
આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે
બિલકુલ ટેકનોલોજી આપણા માટે છે આપડ ટેકનોલોજી માટે નથી
આ વાત ખુબ સરસ છે દૈનિક જીવનમાં સંતુલન જ સૌથી મોટું કરે છે
તમે દિવસ ના અંતે શું કરો છો
હમ દિવસ ના અંતે દિવસમાં શું સારું થયું શું સુધારવા જોઈએ એ વિશે થોડું વિચારીએ છીએ
એટલે રોજ પોતાની સમીક્ષા કરો છો
હા એનાથી બીજો દિવસ વધુ સારો બનાવી શકીએ છેએ-
ખરેખર આ આદત ઘણા લોકોને ઉપયોગી થઈ શકે
બિલકુલ ટેકનોલોજી આપણા માટે પણ ખુબ ઉપયોગી છે
નાના વિચારો અને સારી આદતો દૈનિક જીવન સુંદર બની શકે છે
જેમ છોડને રોજ પાણી જોઈએ તેમ સંબંધોને પણ સમજ અને સમજણ જોઈ પઈએ છે
હા બિલકુલ સાચું કહ તમે
અને મિત્રો જીવનને રગીન બનાવે છે તેમની સાથે વાત કરીએ તો તણાવ પણ ઓછો થાય છે
એટલે રોજ પોતાની સમીક્ષા કરો છો
હા પણ ત્યારે અ એની જેવા મિત્ર ન સ્થાન પણ બહ જ જરૂરી છે
તો ઉપયોગી થઈ શકે
સાચી વાત છે તમારી
બિલકુલ ટેકનોલોજી આપણા માટે છે આપડણે ટેકનોલોજી માટે નથી
હા બધું સાંભળ લાગે છે કે તમે ખુબ સારું એવું ટેકનોલોજી વિશે જાણો છો અને હોવું જોઈએ
જયારે એક નાનો છોડ મોટો થઈને ફૂલ આપે ત્યારે અલગ જ આનંદ મળે છે
સાચી વાત છે અને કેટલું એ દૈકિક જીવનમાં સુંદરતા પણ આ નાના પ્રયત્નોમાં જ થાય છે
ખરેખર કુદરત સાથે જોડાવાની મનને શાંતિ મળે છે
હા અને બિલકુલ આજની જઝડપ જિંદગી માં આવી નાની વસ્તુઓ પણ ખુબ મહત્વપૂર્ણ બની જાય છે
હા અને તેના કારણે તણાવ પણ વધે છે એટલે રોજ થોડો સમય પોતાની પસંદગી પ્રવૃતિ માટે રાખવો જોઈએ
અને સમયની કમી અને મનની શાંતિનોો પણ અભાવ રાખવો જોઈએ
વા આજે પણ લોકો પુસ્તકો વાંચે છે એ સાંભળીને આનંદ થાય છે
સાચી વાત છે પુસ્તક તો રોજ વાંચવું જોઈએ કે સારું સારું શીખવા પણ મળી નથી
તમે કયા પ્રકારના પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું
સો ટકાની તમે ચાલવા જાાવ છો
હા પ્રેરણા આપણા પુસ્તકો પ્રવાસ ની વાતોને જીવન સંબંધિત અનુભવે
હા અને તમે સવારે ચાલવા જાાવ છો
હા રોજ ચાલવાથી શરીર સારું રે તંદુરસ્ત રે
સાચી વાત છે કારણ ચું એ ખુબ એક્સરસાઝ જેવું છે યોગા ને બધું
સંગીત સાંભળવું બાગકામ કરવું સવરમાં અથવા કોઈ નવી આવડત શીખવાનો પ્રયત્ન કરું
સાચી વાત છે અને તમે યોગા કરો છો.
હા યોગા તો શરીર માટે બહુ સારું હોય
હમ અને કરવાય જ
નાના વિચારો અને સારી આદતો દૈનિક જીવન સુંદર બની શકે છે
ક્યારેક આપડણે વાત કરીશું
ઓકે